હલો. બોલો બોલો. બસ હો કોલેજથી કરશ આપડે હા. કોલેજ જ હતો અત્યારે જે લેક્ચર એક બે હતો તે સાહેબ હરખું ભણાવતા ન હતા એટલે કોલેજ તે બહાર બાર રખડવા.
હમ કેમ નતો હરકો ભણાવતા પૈસા નથી આપતા તમે.
પૈસા અમ ક્યાં આપીએ સરકારે આપતી નથી અમને તો અમેઈ સરકારને કઈ દેતા નથી.
અરે પણ સરને તો સરને તો સરકાર પૈસા આપે ને
સર ને હા સર કઈ ભણાવતા નથી બરાબર મજા આવી નહી પછીવા બાર
એમ છે તમને મજા આવે તો તમને મજા આવે તોજ ભણો એમને
મજા આવે તો ભણવાનું મજા તો આવતી હતી ભણવાની પણ શું કરે આવે સાહેબ એવી રીતે ઓલું કરતા હતા તો પછી એનું એવા
હમ
હા
શું કે કોલેજની સિચ્યુએશન
તો કઈ એે સાડામાં હાલે કોઈ છોકરા તો આવતા નથી ભણવા તો
તો તમારે તો ભણવું જ પડે ને છોકરા ઉપર થોડું તમારે ડિપેન્ડ રહેવાય
હું અમે તો ભણીએ હ એક લેકચર ભરીને તો આવ્યા
હમ
તો હવે તો અમારે ક એટલું બધું ટેન્શન ના હોય ઇંગ્લિશ વાડા સાહે તો નથી અમારે ઉભા થાય હોય ઈંગ્લિશ વાળા વહી ગયા હવે બીજો સાહેબ આવ્યો કે હવે તમારે આ લેક્ચરમાં આવવાનું જ નહી હું ઇન્ટરનલ હાજરી ને બધું મૂકી દઈ હવે એનું ટેન્શન તો ગયું ઇંગ્શનું એક હા જોટવા સાહેબ ટી વાય વાળા ને ભણાવતા હશે અમારે તો એ નવા સાહેબ છે એસ વાય વાળાને ભણાવે ને જોટવા સાહેબ અમારે નવા છે થી ટ્રેડિંગ કરે છે ને નવ વાગે માર્કેટ ખુલે નવને નવ ને પાંચ માર્કેટ બંધ થાય અડધી કલાક ક લેકચર લઈ ન ને અડધી કલાક તમને કોઈ આવતા નહી મમ્મી બહાર નીકળી જયાી સાહેબ કીધું કે તમારા આલેક્સરમાં નહી આવવાનું
હમ
હા એ હાજરી ઇન્ટરનલ બધું અ મૂકી દે અમારા હાથે હાલ છે બીજું કશું નહી આવીએ હા હા
કેમ ક્યા સાહેબ નવા કેમ સાહેબ ગયા નવા સાહેબ હવે
એ બીજા નવા સાહેબ છે ક કઈ ખબર નથી કયા છે તો ઓળખતો પણ નથી એને એ જોટવા છે કઈ નહી નથી ગયા
તો
ઈ પણં કોલેજ અને કોલેજ છે એસ વાય વારા ભણાવે પણ આવે પેલા વાર ભણાવે આવીને બીજા વાર વાળાને ઈ સાહેબ ભણાવે
હમ એફઆઈ એટલે પેલું વર થાય એસ વાય એટલે બીજું વર હતા એ તો ખબર હે ને તમને
હા હા હા
હ ભલે ભલે
ઓ ક્યાં છે તને
બસ અમે તો હવે નેપાળ બાજુ છે ના અમે
એ આવવું છે આ ઉનાળા ની ટ્રીપ
નહી અત્યારે ચોમાસા જેવું હે
ઓ વરસાદ આવતો હશે બ અમારે જુનાગઢમાં હવાર હવારમાં વરસાદ હતો હવે અત્ય્યારે તો પાછો તડકો પડે હતો એટલો હા
શું છે જુનાગઢમાં બીજું શું હાલે તમારે
બસ જુનાગઢ માં તો કઈ નથી હાલતું એવું એવું જ છે બધું કાય બદલાણ તો હે નહી હા
કેમ એવુંને એવું રસ્તા નવા નથી બન્યા
કઈ નથી બનતું અમારા નવા છે એ પણ બધા ગોટી ગોટીને પૂરા કરી દે છે આમાં અત્યારે બહાર નીકળવું હોય તો વિચાર કરવો પડે આટલી થોડ ઉડે રસ્તા ઉપર તો
તો તો તમારે ચોમાસામાં પાણી ભરાઈ જતું હશે ને
ચોમાસામાં પાણી આયા તો હોસ્ટેલ ની કઈ ખબર નહી ભરાતું હોય તો જોકે આ એક છે તો વધારે ઓલું થાય હો તો ભરાયજાય હોલમાં હ
બાર બાર આવે કે
ના હોલીોર અંદર આવી જાય કદાચ ડેમ ઓવરફ્લો થયો હોય તો પાણી ભરાઈ જાય ઘરમાં
હ બે હાજાર વીસ ઓગણીસ માં ખબર છે ને આખું જુનાગઢ તણાઈને જોતું
હા હા એ તો કમ ઈ તો ડેમ ઓવરફ્લો થાય એટલે પછી વધારે વરસાદ થાય તો ભરાય જાય પાણી
હમ
હા
શું કરો અત્યારે કોલેજ કોલેજ ક્યાં કરો કઈ કોલેજ કરો
આર્ટ કોથી ચે રાખીને હવે પૂરી કરીએ કોલેજ
ઓ કોલેજ પછી હું વિચાર તમારો
બસ કોલેજ પછી વિચારે તૈયારી કરવાનો થોડી ઘણી તૈયારી થાય તોારી નોકરી બોકરી લાગે લી જાય તોક છોકરી આપે ન કરતો આમાં બધું
હ મતલબ તમારી નોકરી છોકરી માટે જ લઈ એમ છે
એના માટે બેે થાય નેને છોકરી પર કોણ આવે આપડે
હા તમારી પાસે હેન્ડસમ બોય રહ્યા એટલે તમારે તો ગમે છોકરી મળી જાય તમને તો યાર તમારે તમે તો એનસીસી સ્ટુડન્ટ કેવાઓ એ કે અતં તમે ગમે એને સ્ટોરી મેન્શન કરો તો તમારે તો એમ સંભૂ જાય એટલે તમારે તો ગમે છોકરી મળી જાય ઉપરથી બારની કોલેજ કરો એટલે
હોય તો છોકરીઓ સામેથી મળી જ જાય અમુક છોકરીને એનસીસી બોય ના પસંદ હોય તો ના ઓલું કરે કેમ કે એનસીસી બોય હંમેશા ઓલા જ હોય ખીજમાં જ રહેતા હોય કેમ કે એનામ યુનિટી ડિસિપ્લિન હોય એ બાબતમાં એ ઓછા પડે ડિસિપ્લિન બાબત નહી
તમારે ફ્યુચરમાં શું નર્સિંગ વળી છોકરી જોઈએ કે કેવી છોકરી જોઈએ કયા પ્રકારની જોઈએ આ ડોક્ટરવાળી નર્સિંગવાડી કોલેજ વાળી પ્રોફેસર પોલીસ કેવી છોકરી જોએ
ના યાર મને તો છોકરી ગમે હાલ છે બસ મારું માનવી જોઈએ
એટલે છોકરી એમ ન મને તમારું મન તમારે છોકરીને મનાવવી પડે તમારું કંઈ છોકરી ના માને
કઈ ના હોય એક વાર ના પાડ દે તો એક વાર આપડું માનવી જોઈએ બસ બાકી તો ગમે છોકરી હાલ એને કા કમાવાનું હોય કમાવાનું તો આપડે હેને
તમારું ફ્યુચર વાઇફ કમાવવાનું કહે તો તમે ના પાડો કે કમાવા દો
એટલે ફ્યુચર વાઇફ કમાવાનું કે જો કે આપડે સારું કમાતા હોય તો પછી એને ના પડે પછી આપડે ઓછું કમાતા હોય તો અત્યારના જમાના પ્રમાણે ઓછું કમાતા હોય તો બંનેને કમાવવું પડે
પણ એને ઇન્ટરેસ્ટ છે કે જોબ કરવી ખુદ ઉપર ડિફેન્ડ રહેવું પગ ઉપર થવું તો તમારે
ખુદ ખુદ નું કઈક કરવા જાય ને તો એના પછી રોક કવાની નહી આપડે એને કરવા દેવાય
હમ
હા
એમ છે પછી ઇઝરાયલ કરેલું સિઝર લાંબુ સમય ટકશેને નહીં એ વાત મળી તમને
શું શું
અ સીઝ ફાયર કરેલું છે જોયું તમને
સીઝ ફાયર ઈઝરાયલ ને ખબર નથી પણ હમણાં ગઈકાલે આપડે પાકિસ્તાનમાં હમલો થયો હતી નેપાલ ના કાક ચાલીસ જણાને માર નાખ્યા ને એવું તો કાલે હે
એમ છે
તો
હા
ઈ સાંભળ્યું તું સવારે અમે ચા પીવા ગયાતા ને ત્યાં ન્યુઝપેપર માં જોયું તો
તમે ડેલી ચા આપી
ડેલી એટલે ક્યારેક ક્યારેક પી લઈએ ડેલી તોમે કીધા નથી ચા તો મને પસંદ જ નથી
એમ છે કોના જોડે ચા પીવા જાઓ એકલા
હા મારા ફ્રેન્ડ જોડે ચા પીવા જાઉં મે મારા ફ્રેન્ડ ને ચા દિવસ માં ત્રણ ચાર વખત ચા જોઈએ
હમ તો બેિલ પણ તમારો ફ્રેન્ડ જ દેતો હે ને
ના એ તો કોઈ બિલ તો ક્યારે દઈ તો નહી જોકે ક્યારેક ક્યારેક આપી દે બાકી તો બિલ બધું મારે જ દેવાનું હોય
એવું ના હોય ફ્રેન્ડ તમારો બિલ દેતો જ હોય તમે ખોટું બોલો છો
એ તો ક્યારેય જેતો ના હોય આજે સવાર માં કદાચિં ને બિલ આઇપુ હા સવારમાં આઇપુતું હવે અત્યારે પાછું જવાનું છે અત્યારે બી દે કે ન દે કેને ખબર
અત્ય્યારે ને દ બર
તો આપણે કેન્સલ કરી નાખ છે જવાનું
સંબંધ તૂટી જાય તમારે
એવા કઈ તબંધ નાૂટી એને એવું કઈ ના હો મારા ફ્રેડને એઈ તો બિલ આપી દે ન આપે તો એ સાબ બબન અમારે ના તૂટે કોઈ દિવસ
તો તમે તમારા ફ્રેન્ડ અત્યારે ગાંઠિયા સજ્યા કાઉડ જઈ તો તને આ પાડી દવો ને
કાઠ પજ પણ આપડે કે ના પડીએ
બેલ તમારે દેવું પડે નને અહિયાયા તો
એનું કે અત્યારે તો એકચુલીમાં અમારે બંધીકણમાં હાલે હજી પગાર થયો નથી પગાર થાય પછી તો અમે બધા મોજમાં જ હો પગાર થાય એટલે પગાર થાય એટલે એક બધા ખબર આવી દઈ ગયા અમે તો
હું તમે હું જો કર
હા કઈ ન જોબ કરતા જોબ જાટ મોટું કરીએે હ બધું
હમ તમે એક એડ્રેસ બેટ્રેસ માં જાવ હોય તો અમારે તેવાને કોન્ટેક કરજો
કેટરસ બેટસમાં હાકો જાય ક્યારેક ક્યારેક અત્યારે તો કેટરસ ઓછું હોય કે અત્યારે હોટલોમાં એમાં પાર્ટી પાર્ટી હોય તો બોલા બાકી તો કેટરેજ બેટરેસ અત્યારે કઈ ના હોય અત્યારે તો આપડે એમ મંદર નો સમયગાળો તો ભાઈ
હમ
શિયાળામાં કેટલાક નું થાય અત્યારે તો કઈ ના થાય
શું હોય કેટરસ ના પૈસા એક બીના
પ્રશ્ પછ એકના ક ને સાતસો આઠસો રૂપિયા આપે આપડે એક દિવસ ના
હું તમને બે હાજાર આપું
આવડા બધી તો જોઈએ આવે ને વિચારીએે ક્યાંક
પણ તમારે હું ગઉ ત્યાં સુધી તમારે રહેવું પડે સાંજના એક બે એક બે પણ વાગે
ઈ તો રાતના બાર અગિયાર તો વાગતા જ હોય અમા ડેલી કેટર્સ વાળા ને એમાં કે આટલું બધું ઓધું ના હોય હા એ છે ડિસિપ્લીન તો રાખવું જ પડે ને
ના નાના થી મોટા માણસ ગમે એ છોકરા માંગે તમારે જેવું પડે એની મદદ કરીે કારણ કે મફત નથી રેતો પાંચ પાંચ છ કલાક અમને આપે છે પછી એ ઇવેન્ટ યોજાય છે ને
હા હા
તમારે કામ કરવું પડે એટલે હું તમને વધારે પૈસા આપું
એમ છે હ
એ પ્રમાણે તમારા કામ તમે અત્યારે સારું કામ કરશો તો તમને પાછા અમે બોલાવશો એવું
એમ છે ક્યારે આવવાનો આખો કેનયા
નય હવે મારે હવે અંયા પર ટ્રીપ પચતા પંદર વીસ દી વઈ જશે
જાહે. કેવું છે વરસાદ બરસાદ છે, કઈક
હા વરસાદ પડે ને મજા આવે વરસાદને મેગી ખાવાની અવે મજા જ આવે બનાવીને પહાડો ઉપર
એક વાત ધ્યાન રાખજો કેમ કે હમણાં નેપાળમાં પાકિસ્તાન વાળા હમલો કરયો ચાલીનું તો કાલે મોત થઈ ગયું હોય
એમ અમાર મોત થઈ જાય તો કઈ ચિંતા નથી એ બધા હોય જ છે.
હા.
હા.
અમારે યા પર વરસાદ જેવું વાતાવરણ થયું હવે આવે કે ન આવે કે ને ખબર
હા તો હવે અમે કોલ રાખી ઓફિસે જવાનું હોય અમારે અત્યારે
કાઈ વાંધોની
ભલે ભલે
ઓકે ઓકે હાલો